જગયા રસોઈ પાણી
હા બસ જો અત્યાર તો ધડાધર હોય આ એક કલાક તો બસ હવે ધીમે ધીમે જમવા બેસસ રસોઈ થઈ ગઈ. તમે શું કરતા તા
બસ જો મારેપોરમાં છોકરાઓ હા. બસ જમા સવારના પોરમાં ટિફ ફિનની દોડે મોકલવાની દોડા દોડી એટલે આમ સવારે સાણી ચાલતું હોય.
અરે બહ ધડાધડ થાય એમ
અને એમાં હા બઉ માથા હવે નવરીયજી માન રસ સોણા માંથી લગ્ન આવે છે બે મહિના નામામાં તો એમાં એવું છે, કે એ લોકો એ આખ્યા છે ને એટલા બધા ડ્રેસ ડ રાખે કે ચાલું પહેરવાનું શું આ મન ને આજકાલ ખબર નહી આ લોકોને શું થય કઈક સામે વાળા નો વિચાર જ નથી. કરતા કરે પેલા તો કેવું આપડે આમ સવાર લગ જવાનું રહ્યું આમાં તો તો પ્રસંગો એટલે આવા જવાના ખર્ચ ાાર નો ચાલે અને અચ્છા ઈ કપડા રિપીટ કોઈ ન કરે કે હલ્દી હોય, તો પછી એમાં બાજુ પીડા ક તો ગ્રીન કલર ના ને આ બધી તમને શું લાગે છે, આ બધુ તું કરવું આ છોકરાં લગનશે ને તો હું તો એક જ આ બધી કાઈ મગજ મારી જોઈએ ને આમ કેવાય ને કે હ ભીડ થી થાકી જઈએ પૈસામાં ખેંચાઈ હવે શું આ બધા ઠેડા કરીને મતલબ છે.
અરે ત અરે બઉ તમારી વાત સાચી છે અત્યારના મેરેજ એટલા લાંબા ક નાખ્યા છે, કે જો પહેલાં તો સ્ટાર્ટિંગમાં કંકોત્રી લખવાથી સ્ટાર્ટિંગ એક તો એમાં બોલાવે કે જે આજે આપે બાંદ્રીનોો ડસ હોય. પ્લસ એ લોકો મહેંદી સેરેમની રાખે એમાં એટલું ફૂલ ડેકોરેશન પ્લસ આવનાર ના બી એટલું કે ભાઈ તમારે હવે તો પેલા એવું રાખતા હતા કે ગ્રીન હવે શું કેસે છે ગ્રીન ના બી સેડ કે ના આપણે પેરોટ ગ્રીન રાખશું કે આપણે મહેંદી ગ્રીન રાખશું શું એટલે એમ આપણેે ખરીદી કરવાની આપડે તો ખરીદી કરીએ પ્લસ આપડી જે બચ્ચા પાર્ટી હોય એ બી આપણી સાથે તો હોય એમની પ્લસ એમની પછી ડ્રેસ થીમ રાખી એટલે એ થીમ ના આપણે ખર્ચા કરવાના પ્લસ હવે દાંડિયાને મ્યુઝિક એના હવે છોકરાઓ શું છે બે સ્ટેપ ના આવડે એ લોકોને ત્યાં પરફોર્મન્સ હોય પછી આપડણે એમને ડાન્સ ક્લાસમાં મુૂકવાના કે આ સોંગ નું અમને બા બાળકોને પ્રિપેર કરાવો કે મમ્મીઓ ન એક આખો થીમ બેઝ ડાન્સ હોય તો એના આપડે ખર્ચ કરવાના કોરિયોગ્રાફર રાખવાનું એની સાથે આપડે શીખવાનું એટલે જેના ઘરે લગ્ન હોય એને તો ખર્ચો થાય જ પ્લસ આપણા જેવા જેને દૂર દૂરના સગા હોય અને ન આપણે જવાનું હોય ને એમાં આપણા લાખ દોઢ લાખ તો ક્યાં ખર્ચાઈ જાય છે ને કઈ ખબર જ નથી પડતી એમ થાય આ પાત લગ્ન આવે ને ત્યાં તો આપણું બધું બધા ડ્રેસ ને બધું આપણું ખાલી થઈ જાય એમ થાય હવે આપડે પાછું નવેસર થી ખરીદી કરવાનો વારો આવે એવું થાય છે
સાચે એટલે આ કેવાય ને કે લગ્ન ગામ ના ઘરેને આપણે અહીં વાત થઈ જાય અને આજકાલ મોંઘવારી કે છ હજાર માં તો કાંઈ દેખાતું જ નથી કાઈ હવે એવા બે પાંચ હજાર નાખી ને તમે ન ન ગમતા તમારા જ્વેલરી પેરોથી તો આ મને મને લાગે છે આપી ઝુંબેશ ઉપાડવી જોઈએ અને આ બધું કારણ કે અને ઘણા લગ લગ્નોનો તો સગા હોય ને તો એને એ લોકો કે વળતરતર આપે કે લગ્ન પૂરા થાય એટલે વડતર આપે પહેલાથી જ વળતર આપી દેં પ્રસંગમાં આજ પહેરીને આવજો આ
મને થોડ નહી એ લોકો આપે પેરી જવાનું એક પ્રસંગ ના આપે પણ બાકી ના ભાઈ અને પાછી જો એ લોકો લગ્નમાં આપે તો સામે આપડે પણ એ એટલે આમ જોવા જઈએ તો કાન આમ પકડો એક સરખું જ થઈ જાય છે આમાં કઈ એના કરતા તો મને લાગે છે કે પહેલા એક જ દિવસમાં બધું પૂરું અને આજકાલ જે છોકરાઓ ઘણા છોકરાઓ હાથ ઠમાડ ગમતો ન હો એ લોકો ને ખોટે ખોટી વાતો કરવી બસ નો વેડફાટ કરવો એ બધું એ લોકો ક નો કહી દેતા હોય છે કે ના આ મારે તો મારે ખુબ સાદાઈ થી કરવા છે મને એવું કહી દે ને એના મા બાપ સર્વ તમે કે મગન મારી નહી પૈસા બચ્યા
અને મને લાગે ને આવા પૈસા ખર્ચવાને બદલે એ લોકો છોકરાઓ ના ભવિષ્યમાં ડિપોઝિટ કરી નાખે કે છોકરો જે હજાય ત્યારે એ લોકોને તારા માંસી હું કરે એ ઘણું યોગ્ય લે આવી રીતે પાંચ-પાંચ દિવસના ફંક્શન કર ઈએ કે આપડા બાળકોના જ્જવળ બ આનંદ માટેનું અ અ આપણે બે
એકદમ તમારે હું તમારી વાતથી એકદમ સમજ છ હું તમને એમ જ કઉ છું એ જે તમે આ તો સાત આઠ લાખ ઉડાઇ દઉ છું એના બદલે જો તમારે એમની ફિક્સ એફડી માં મુક કે દો તો ભવિષ્યમાં જયારે એમને એની જરૂર પડશે હાયર એજ્યુકેશન અત્યાર તો મેડી આ કલનું તમને ખબર હોય તો કેટલું બધું વધી ગ્યુ છે એડમિશન ફીઝ આ તે. એટલે એ બધા એ લોકો એની પાસે ખર્ચ્યા જ હોય જયારે એમને આપડે સ્કૂલે મોક કે કોલેજ મૂકી્ય તો એફડી મૂકી દઈએ, તો એ લોકોને ભવિષ્યમાં સપોઝ કોઈ છોકરી ના મેરેજ છે જો એને સાસરા માં કઈ એના મિસ્ટરને કઈક તકલીફ પડી કે કઈક એનો લોકો ન ધંધો ના ચાલ્યો તો જો આપ કેવી રીતેને આઠ લાખ કેવી રીતે ન બેંક માં આપી દેસું લગન પ્રસંગે. તે પૈસા એ લોકોને જ ઉપયોગ થવાના છે, એના વ્યાજ માંથી ઘણું બધું લઈ શકશે. છોકરી ડિપેન્ડન્સ થશે કે ના ના મારી પાસે તો આટલા પૈસા છે મારે કોઈ પાસે માંગવા ની પડે. એનાથી નાનું મોટું એમને કઈ બિઝનેસ ચાલુ કરવો હોય પોતાનો તો કરી શકે છે હું તમને સાચું કઉ આ બધું આ સોશિયલ મીડિયા જયાર થી આઈ ગયું છે ને ઇન્સ્ટ્રાગ્રામ છે, વોટ્સએપ છે. ત્યારથી આ બધું વધતું જાય છે. કારણ કે સેલિબ્રિટીઓના એ લોકો વિડીયો મૂકે મોટા મોટા મેરેજ ફંક્શનના. થીમ ના, એટલે જોઈ-જોઈને હવે દરેક ને મન થવા માંડ્યું છે. ક વા હું બી આવી રીતે ફંક્શન કરું મારી ઉપર આવી રતે બધા ફોલ ઉડાડે. ડ્રોન થી મારું આખું. એનું મારી સીડી બને ન હું એ દિવસની મલિકા હોઉ ને. એટલે આ બધું સોશિયલ મીડિયા માં રીલ મૂકવા માટે થઈને. એની લાઈક્સ મેળવવા માટે થઈને કાંઈક ને કાંઈક વધતું જ જાય છે વધ તું જાય છે, ઓછું થવાના બદલે. હવે તમે જુઓ પ્રી વેડિંગ શૂટ ચાલુ થઈ ગ્યુ આ પાંચ દિવસ તો હતા જ મા બાપતે પ્લસ વપલી એ કઈ સસ્તું નથી થતું. એ કેવા-કેવા લોકેશન ઉપર ડઈને બધું શોધ કરે છે. બધી એની ખવેડીઓ બનાવે છે, એટલે આ મા બાપ માટે હવે પેલા તો શું મા બાપને ત્રણ ચાર છોકરા તા, હવે એક છોકરું બી હોય છે ને એને બી બધી એ લોકોની જે ડિમાન્ડ છે ને ફૂલફિલ કરવાવામાં મા બાપ બિચારા એટલા તણાઈ જાય છે ને. કે એમનું આખું બેક બેંક બેલેન્સ ખાલી થઈ જાય છે આ બધા પાછળ. શું કહો છો તમે?
હા! હા! હા! સાછે અને મોટામાં મોટું દુઃખ. દખ ની વાત ચા આપણે લગ્નમાં આ લોકો માણસો સોશિયલ મીડિયા પર જે બતાવેલો લોકો તો સસ્તુની કમી ન એ લોકોની સાથ-સાથ. પેઢી એ લોકો પાસે પૈસા પૈડા હોયત. તો એ લો એને જોઈને જો મધ્યમ વર્ગ ન ના લોકો તો- તો આ કેટલું ખોટી વા વાત છે જોઈએ પણ આમાં કેવું થાય ક્યારે લાવે ને એમ કે લે તમે મહેંદી ઉપર પ્રસંગ ન એટલે પતી ગયયો આપડે બધું કરે કરેલા આમાં વસ્તુ એમ થાય? કે તમે એને આટલા પ્રસંગો પણ કરો. પણ ટકવાનો જે બહુ મોટો- લગ્ન જેટલા ખર્ચા કરી જીવન નથી ટકતા આજે હજી- હમણાં હમથી લગ્ન કર્યા અને થોડ- આપડા જ અં ફાવતું નથી અને અમે છૂટું. ક્યું પૈસા ના આમ કેવાય ને કે દેખા- નજીક ધુમાડા થઈ ગયા હોય ને એવું લાગે- લાગે બાપ આઠ આઠ દસ દસ લાખ રૂપિયા ખર્ચ- પછી ને લ મહિનામાં એના છોકરા કે છોકરીનું જો છુટા વસ્તુ એ લોકોને કેટલી કેટલી હશે તો માણસ ના મા માનસિક બેલેન્સ નો માણસની પરિ- સ્થિતિ ન આડે ધડ બધું બસ- વગર આપણા વડીલો એમ કેતા હતા. કેને સમજી વિચારીને કરવું પણ આ સમજવું વિચારવું. આવું બધું કું ને કરવાનું બસ. અરે હ જેવું નથી લાગતું તમને?
એકદમ પણ તમે એ બી જો પહેલાના પ્રસંગોમાં શું હતું કે બધું- આપણે ઘરના કુટુંબો ભેગા મળે નાના નાના બેસીને વાતો કરે- કે ચાલો વડી પાપડ કરે. કે ચલો મહેંદી એકબીજા ને મૂકી એમાં શું એ લોકો ન સમ દેખા તો તો- પણ જયારે હવે તો શું થઈ ગયું છે ખબર છે ડાયરેક્ટ હોટલ બુક કરી દે એટલે ઘરે તો કોઈ આવવાનું જ નથી. અને સગા વાલા તો એ લોકોને જાણે એમ દુશ્મન છે એકબીજાને ખોદવા માટે આવતા હોય ને- કે જો આને આ ના કર્યું હવે એટલું ફ્રેન્ડ સર્કલનુંું જ વધી ગયું છે તમે જોજો- કશે બી કુટુંબ ના કે વડીલો કે એ બધું હ કોઈને ગમતું જ નથી વડીલો આવે- બસ બધાને ડાન્સ કરવું છે ફ્રેન્ડ સર્કલમાં નાચવું છે રીલો બનાવી છે. યા હિ હું કરવુ છે. બાકી પહેલાના પ્રસંગોમાં આવું નતું પહેલાના પ્રસંગોમાં તો આપણે જે રીતે- ત રિવાજો બધા પૂરા થતા હતા. અત્યારની કન્યા તમે જોજો કે જે જ્યોતિષ જે મારા જે- આપણને લગ્ન માટે ટાઈમ કાઢી આપ્યો હશે ને તાર તો પાર્લર માં બેઠી હશે. એટલે કઈક મુહર્ત સાચવવાનું જે આપડા સપ્તપદી ના બધા જે વચનો છે. જે મારા સમજાવ એ બધું કઈ હવે રહ્યું નથી હવે ખાલી મસ્ત- તમારા તો બા બે મે ડો આહા કરી કોઈને કઈ ખબર પડતી નથી પતાય દેય. પછી તે ફ્રેન્ડ સક રાડા રાડી હો હા ડાન્સ- બધું સ્ટેજ ઉપર જ ચાલુ કરી દે છે. એટલે હવે જે એનું મહત્વ છે સપ્તપદી નું લગ્ન વ્યવસ્થાનુંું એ તો જાણે હવે કઈ રહ્યું જ નથી એવું મને લાગે છે.
સાવ આજે મેન તથ્ય છે. ક્યાંક ધોણા વગરના બધા થપેડા બહાર આવ- આવતા જાય શું કીધું કે હવે પ્રસંગોમાં પહેલા પલા ન જે એ તમારા સારા ખરાબ પ્રશ્ સંગે ત આવીને તમારી સાથે ઉઊભું રે એટલે તમે એટલે ઈ સંપ પણ દે દેખાય મગજ થી એમ શાંતિ હોય કે ચલો મામ માં છે સંભાળી લેશે પણ હવે છે ને એ પણ આપણા સગાતો તો હોતા જ આમ સુપરવાઇઝન કરવા આવ્યા હોય ને એ જાણે રહ્યું છે એટલે આપડા જ પર ઉપરથી આપડે આ બધા જે આ આવ્યા હોય આપ જોઈ જાય છે એની ચિંતા કરવાની એ લોકો ના આટલા માનપાન સગવડતાઓ કરવાની અને તમને સગવડતાઓ કરો પણ સામે વાલા આપણા ને તો એટલે એ બધું સાચવાનું એટલે જેમ માણસ આવીને મદદ તો કરી નથી રહ્યા તમે